હા, અવાજ આવે છે મારો તમને
હા આવે છે.
કેમ છો?
બસ મજામાં તમે.
હા બસ સારું છે હ.
મને છે ને એ તહેવાર વિશે થોડીક માહિતી આપશો
હા જરૂર. ઓકે તો તહેવાર એટલા તો શું પેલા તો તો કે તહેવાર છે ઈ આનંદ ઉત્સાહ અને એકતા નો પ્રસંગ છે હવે દરેક તહેવારનું છે પોતાનું અલગ અલગ મહત્વ હોય છે કોઈનું ધાર્મિક મહત્વ હોય છે કોઈનું સાંસ્કૃતિક મહત્વ હોય છે અથવા કોઈનું ઐતિહાસિક મહત્વ હોય છે તહેવાર થી આપણા જીવનમાં ઘણી બધી ખુશીઓ આવી શકે છે તેમજ પરિવાર અને સમાજ છે એકબીજા સાથે તહેવાર દ્વારા જોડાઈ શકે. એનું કાર શું કે તહેવાર આવે ત્યારે લોકો એકબીજા ના ઘરે જાય છે અથવા તો કોઈ પણ મતલબ જેવો તહેવાર ગોડને રિલેટેડ હોય તો મંદિરેને ત્યાં બધા લોકો ભેગા થાય છે ધાર્મિક મહત્વ માટે પછી એવી રીતે બધા ભેગા થાય તો એકબીજા સાથે કનેક્ટેડ થઈ શકે છે પરિવારના લોકો સાથે કે પછી સમાજ છે એની સાથે બધા જોડાઈ શકે છે.
બરાબર અને તહેવારનું એટલે આપણા જીવનમાં શું મહત્વ છે એમ.
હા એ તહેવાર છે એનું આપણા જીવનમાં શું તહેવાર કોઈ પણ તહેવાર આવે એટલે એ આપણા નવી ઉઊર્જાથી આપણે ભરાઈ જઈએ છીએ એકદમ આપણા જીવનમાં નવી ઉઊર્જા અને ઉત્સાહ વધે છે. પછી આપણો પરિવાર છે આપણો મિત્ર છે એની સાથે આપડ સમય પસાર કરી શકીએ જનરલી કેવું હોય તહેવાર ન હોય ત્યારે બધા પોતપોતાના કામમાં પરોવાયેલા હોય બરાબર એટલે પોતપોતાના કામમાં બધા બીજી હોય એટલે એકા બીજાને મળી શકતા નથી અને એકબીજા સાથે સમય પસાર કરી શકતા નથી તો તહેવાર આવે છે ત્યારે આપડ પરિવાર છે અને આપણો મિત્ર છે કોઈ પણ કે આપડા રિલેશનશીપ હોય કોઈ રિલેટિવસ હોય આપડ તો એની સાથે આપણે સારો એવો સમય પસાર કરી શકીએ છે અને તહેવાર છે એ આપણી અંદર આપણી સંસ્કૃતિ છે અને પરંપરાઓ છે એને જાળવી રાખે છે આપણી અંદર એ બધું જીવંત રાખી શકે છે એટલે તહેવારોનું આપણા જીવનમાં એવુ ઘણું બધું મહત્વ છે. જોઈએ તો
અને આપણા ભારતમાં એટલે મોસ્ટલી જન આપણે ઈન્ડિયામાં જ વધારે પડતા તહેવાર ઉજવવામાં આવે છે તો એ બધા તહેવાર આપણેે ત્યાં ઉજવવામાં આવે છે તો એનું રીઝન
હા હવે ભારતમાં આપણે ઘણા બધા તહેવાર ઉજવવામાં આવે છે તો ભારત છે એ વિવિધ ધર્મ અને સંસ્કૃતિઓનો દેશ છે આપણો દેશ એક એવો દેશ છે કે જ્યાં અનેક ધર્મના લોકો રહે છે દાખલા તરીકે હિન્દુ છે મુસ્લિમ છે શીખ છે ખ્રિસ્તી છે ઈસાઈ છે આ એવું નથી કે ભારતમાં કોઈ એક જ ધર્મ ના લોકો રહે છે ઘણા બધા ધર્મને લગતા લોકો આપડા દેશમાં રહે છે તો બધાની સંસ્કૃતિ પણ અલગ અલગ હોય છે. તો હવે અનેક ધર્મ ના લોકો છે એ અન્ય ધર્મના લોકોને પોતાના તહેવાર અને પ્રેમ અને ભાઈચારા સાથે ઉજવે છે હવે દરેક ધર્મના લોકો છે એના તહેવાર પણ અલગ અલગ હોય તો આપણને એના વિશે જાણવા મળે છે એટલે તમે કોઈ પણ તહેવાર ઉજવો છો તો એનાથી આપણને બીજા લોકોનું કલ્ચર શું છે એની સંસ્કૃતિ આપણે એનું મહત્વ શું છે એ બધું આપણને જાણવા મળે છે.
હા, બરાબર. અ મારો આમ ફેવરિટ તહેવાર હોય ને, તો દિવાળી છે કે જેમાં આપણે આપણા ઘરની સાફ- સફાઈ કરીએ છીએ, પછી અ રંગોળી બનાવી. એ, અને આપણે લક્ષ્મી પૂજન પણ કરીએ, છેરવાડીમાં અને આપણા પરિવારની સાથે આપણે, હવે દિવાળી હોય તો આપણેે કોઈ પણ તહેવાર હોય, તો આપણેે પેલા મીઠાઈની વેરણી કરીએ. અને દિવાળીમાં આપડે ફટાકડા ફોડીએ, રંગોળી બનાવીએ. જેવું જેવા જેવી વસ્તુથી આપણે આમ અંદરથી ખૂબ આનંદ મળે છે, અને તો એમાં આપડે દિવાળીનું મહત્વ મહત્વ શું છે? મને જરાક-જરાક જણાવજોન.
હા, તો દિવાળી છે તો દિવાળી એટલે શું? તો કે અંધકાર ઉપર પ્રકાશ અને અસત્ય પર સત્ય ના વિજય નું પ્રતિક છે, ને આ તહેવાર છે, ઈ આપણે સારા કાર્યો કરવા અને જીવનમાં આપણે સકારાત્મકતા કઈ રીતે મેળવી શકીએ, એનો આપણને સંદેશ આપે છે. હવે તમે જેમ કીધું કે તમારો ફેવરેટ તહેવાર છે, એ દિવાળી છે, તો એ જ રીતે મારો ફેવરેટ ઓકેશન તહેવાર ફેસ્ટિવલ છે, એ નવરાત્રી છે. તો હવે નવરાત્રીમાં શું હોય? તો આપણે બધાને ખબર જ છે કે નવરાત્રીમાં છે એ નવ દિવસ માતાજી ની આરાધના કરવામાં આવે છે. પછી ઘણા લોકો છે એ ઈ નવ દિવસ ઉપવાસ કરે છે, અને લોકો ખુબ જ ઉત્સાહ અને આનંદ થી ગરબા રમે છે, અને આ તહેવાર ઉજવે છે. હવે આપણા ગુજરાત નું કોઈ ફેમસમાં ફેમસ ફેસ ફેસ્ટિવલ હોય, તો એ છે નવરાત્રી. નવરાત્રીમાં લોકો ખૂબ જ ધામધૂમ થી આ તહેવાર ઉજવે છે. મતલબ, નાના થી લઈને મોટા સુધી, લેડીઝ છે, જેન્ટસ છે, એ બધા ખુબ જ ઉત્સાહ અને આનંદમાં આવીને ગરબા રમતા હોય છે. પછી એવી જ રીતે, આપડે ત્યાં બધા તહેવારનું પોતાનું અલગ- અલગ મહત્વ હોય છે. દાખલા તરીકે, હોળી છે, તો હોળી છે ઈ પ્રેમ અને ભાઈચારા નો તહેવાર છે, પછી એકબીજાને એમાં ખુશીથી રંગ લગાવે છે, અને જૂના બધા મતભેદો હોય તો એ બધું ભૂલીને નવી શરૂઆત કરે છે. પછી બાકી તો અમુક તહેવારમાં એવી રીતે ઉત્તરાયણ છે, તો ઉત્તરાયણ છે, ઈ પાછો નવરાત્રીની જેમ આપડા ગુજરાતી લોકોનો પ્રિય તહેવાર છે, લોકપ્રિય મતલબ. હવે એ દિવસે લોકો પતંગ ચગાવે પછી તલ ગોળની વાનગી ખાય છે, પછી પરિવાર સાથે આનંદ માણે અને ખુશી અને ઉત્સાહ નો એવી રીતે પ્રતીક છે. લે અલગ-અલગ તેહવારનું અલગ અલગ મહત્વ હોય છે.
હા, અને તહેવાર દરમિયાન આપડે પરિવ વારની અમુક ભૂમિ કા હોય છે, જેમ કે પરિવારના બધા સભ્યો સાથે મળીને તૈયારી કરે છે. અહ અમુક અહ પરિવાર હોય તો એમાં અમુક લોકો દૂર શહેરમાં રહેતા હોય અને ગામડામાં રહેતા હોય તો ત્યારે તહેવાર દરમિયાન તે લોકો બધા સાથે ભેગા થાય છે. અને ઘરને શણગારે, પૂજા કરે સાથે ઉજવણી કરે, તેનાથી આપણા પરિવારના સંબંધો પણ વધારે મજબૂત બને છે.
હા, બરાબર છે. હવે પરિવારની જે રીતે ભૂમિકા હોય એવી રીતે જ તહેવાર છે, ઈ આપણા સમાજમાં પણ એકતાનું પ્રતિક છે. હવે સમાજમાં કઈ રીતે એકતા લઈ આવે છે? તો કે તહેવાર હોય ત્યારે એ લોકો શું કરે જનરલી એકબીજાના ઘરે જઈને એમને શુભેચ્છા આપે, મતલબ જેવો તહેવાર હોય એના રિલેટેડ હોય, તો એ લોકોને શુભેચ્છા આપે. પછી મીઠાઈ વેચે, સાથે-સાથે ઉજવણી કરે. આનાથી શું થાય? તો કે સમાજમાં છે ઈ એક પ્રકારનો પ્રેમ વધે છે, ભાઈચારો અને એકતા છે, ઈ બધું વધે છ છે. હવે તહેવાર દ્વારા બાળકો શું શીખે છે? તો બાળકોને છે ઈ બધી ખબર નથી હોતી પહેલેથી, બાળકો નવું-નવું તહેવાર આવે એ રીતે લોક ઈ લોકો નવું-નવું બધું શીખે છે. તો બાળકોમાં છે ઈ આપડા દેશની સંસ્કૃતિ છે પછી પરંપરા છે. પછી વડીલોને કઈ રીતે આદર આપવું. આપણાથી મોટા હોયને કઈ રીતે માન આપવું. પછી ઉત્તરાયણ ઉપર દાનનું મહત્વ વધારે હોય છે. તો દાનની ભાવના સાથે મળીને રહેવાનું આવું બધું છે ઈ બાળકો શીખી શક પે છે.
હા, ને આપડે તેહવાર દરમિયાન આપડે પરિવ આ પર્યાવ આહ પર્યાવર એહ
હા, તમે પર્યાવરણ રિલેટેડ કેવા માંગો છો?
હા.
હા, ઓકે તો જણાવો ને તમારું?
પણ આપણે કાળજી રાખવી જોઈએ. જેમ કે આપણે દિવાળી હોય તો આપડે ફટાકડા પણ અમુક માત્રામાં જ ફોડવા જોઈએ. અને તેના અ વધારે પડતો પ્લાસ્ટિકનો ઉપયોગ પણ આપણે ટાળવો જોઈએ. અને હોળીને એવું હોય તો ત્યારે આપણડે કુદરતી રંગોનો જ ઉપયોગ કરવો જોઈએ. અને આમ જાહેર જગ્યા હોય સ્થળ હોય ત્યાં આપડે ગમે તેમ કચરો પણ ન ફેંકવો જોઈએ. એટલે તહેવાર હોય ત્યો આપડે પર્યાવરણની પણ કાળજી રાખવી જોઈએ.
હા, એ તો છે પર્યાવરણની કાળજી લેવી પણ ખૂબ જરૂરી છે. તો આપનને તહેવારથી છે ઈ આપણને ઘણા ફાયદા થાય છે. દાખલા તરીકે તહેવાર આવે ત્યારે આપડે પરિવાર સાથે સમય પસાર કરી શકીએ. પછી માનસિક આનંદ અને તાજગી મળે. પછી બીજું તો જોવા જઈએ તો સંસ્કૃતિ અને પરંપરા જળવાઈ રહેે. પછી સમાજમાં પ્રેમ અને એકતા વધે. ને બાળકોને છે ઈ એ સારા સંસ્કાર મળી શકે. પછી તહેવાર દરમિયાન છે ને આપડે ફાયદા તો થાય પણ આપડે સાથે સાથે અમુક કાળજી પણ રાખવી જોઈએ સાવચેતી, તો એમાં કઈ કઈ સમાવેશ થાય તો કે સુરક્ષા નિયમોનું પાલન કરવું, ફટાકડા સાવધાની પૂર્વક ઉપયોગ કરવો, આગથી બચવું જોઈએ. પછી સ્વચ્છતા જાળવવી જોઈએ. એટલે મારા મતે તો આવું છે બધ. તમારા મતે તહેવાર નો અર્થ શું છે?
હ, એટલે મારા મતે જો અહ તહેવાર એટલે આમ ખુશી, પ્રેમ, પરિવાર સાથે આપણેે જે સમય વિતાવીએ અને અ નવી આશા સાથેનો સમય અને નવી આશા અને તહેવાર જીવનમાં આપણા ઉત્સાહ ભરે છે અને લોકો વચ્ચેના સંબંધ પણ વધારે મજબૂત થાય છે. અને તેહવાર હોય તો બધા તેના આપ આપસના જે બધા મતભેદ હોય એ ભૂલીને નવી શરૂઆત કરે છે. તેહવારમાં અને તેહવાર આપ પણ જીવનનો એક આમ અભિન્ન અંગ છે. જે અ વિસ અ જે દરેકના દરેક તેહવારનું આમ અલગ અલગ મહત્વ હોય.
હા, બરાબર છે કે અલગ અલગ તેહવાર હોય એનું અલગ અલગ મહત્વ હોય છે. ઈન શોર્ટ કહીએ તો તેહવાર અટલે ખુશી અને આનંદ અને આપણે એકબીજા સાથે ભાઈચારો ને એવું બધું વધી શકે તો સારું લાગ્યું વાત કરીને તમે તમારું નોલેજ મારી સાથે શેર કર્યું એના માટે થેન્ક યુ સો મચ.
હા તમને પણ થેન્ક યુ.
ઓકે મેડમ.
હા.
હા.